હલો
હ
પચો
મજાનું તમે કેમ છ
બસ એકદમ મજામાં સોરી આજે આપડે બહુ લેટ વાત કરવાની ચાલુ કરીને
હમ
બોલો બાકીકી શું ચાલે છે તબિયત પાણી કેમ છે તમારી
પતા માચામાં
મજામાં હું તમને કે તી હતી મને એકચુલી તમારા પાસેથી એક ડિટેલ જોતી હતી.
હા.
કે આ ફાઉન્ડેશન મને લેવું છેટલે તમે તો મેકઅપ માટે ખાસું તમને નોલેજ છે ને
હા
તો મને ફાઉન્ડેશન માટે તમે કંઈ સજેસ્ટ કરો ને કે મારી મીડિયમ સ્કીન ટોન છે ટુ વર્સપેર તો મને કઈ કંપની નું સારું રહેશે અને મને થોડું છે ને બજેટ માંડલી જોઈએ છે.
હમ્મ. કે મે પહલે તમેં.
બજેટ ફ્રેન્ડલી છે એના પ્રોડક્ટ
હા ફેસ છે.
શું કો છો.
હે. સુખ શું કહો છો મને નથી સંભળાતું બિલકુલ ને અવાજ નથી આવતો.
ફેસ બ્યુટી ઓકે. તો એના પ્રોડક્ટ સારા આવે છે.
હા સારા આવે છે.
બટ રીઝનેબલ આવે છે.
હા રિઝનેબલ છે.
ઓકે. તો તમે કઈ સજેસ્ટ કરો મને કે એમાં કયો શેડ લેવો જોઈએ ને શું લેવું જોઈએ.
મીડિયમ સ્કીના માટે હોય છે ને સેડ.
અચ્છા એમાં કોઈ નંબર કેવું કઈ આવ્યું છે.
અ નેચરલ પીચ કરીને આવે છે.
ઓકે.
હમ્મ.
પણ એ બંને માંથી હવે તને કીધું મેબલિન અને અ પેસ કેનેડા શું કીધું સ્વિસ બ્યુટી. કઈ કીદી.
હલો.
નઈ મેબલિન સારું છે.
ઓકે મેબલિન સારું છે ને તો મેબેલિનમાં કયું છે ને નામ શું છે પ્રોડક્ટનું.
મેબલીન ફિટમી ફાઉન્ડેશન આવે છે.
પણ એ તો જૂનું થઇ ગયું ને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તો. હમણાં કંઈ નવું પણ આવ્યું છે ને.
આવ્યો છે પણ છે ને ફીટનેસ માટે આવ્યું છે આપણે નોર્મલ સ્કીન માટે નથી.
અચ્છા અચ્છા તો આજે તમને કોચ હોય એ બધી અને રેગ્યુલર યુઝ કરવું હોય તો ચાલે.
ના ના કેના એકને જ હોય ને.
નહી નહી જો તમને ફિટ મી કો છો ને મને એ એ રેગ્યુલર યુઝ કરીએ તો ચાલો.
હા ચલે
અને એના જોડે કઈ વચ્ચે એડ ઓન કરવાનું હોય એના સાથે
આ કોંપક્ટ પૌડર માબપલા કવાની
અને એવા ફાઉન્ડેશન સોરી ફાઉન્ડેશન જોડે કઈ પણ મિક્સ નથી કરવાનું ને અંદર. ક્રીમ ને મોશ્ચરાઈઝર.
ઓકે ઓકે ને એજ મને થોડું કન્ફ્યુઝન થાય છે. કારણ કે મેં આટલું મેકઅપ કરતી નથી અને મને એટલું આઈડિયા જ ન પણ વચ્ચે આપડી વાત થઈ ગ ત્યારે તમે મને કીધું છે કે તમને મેકઅપમાં બહુ વધારે ઇન્ટરેસ્ટ છે અને તમે બહુ સારી મેકઅપ કરો છો એટલા માટે મેં એ જ વિચાર્યું એમને કધું છે એલે તમારા જોડે જ પૂછી લો ભાઈ તે આઈડિયા લો કે હવે મને વસાવવું જો તો હું કઈ વસ્તુ વસાવું
મેબરીન જે પડ તમારોું જો સ્કીન ટોન છે ને
હમ
એનોુ શેર વન ટ્વન્ટટી એટ લેવો
ઓકે મેબલન ફિટની વન ટ્વેન્ટી એટ શીટ
હા
ઓકે ચાલો ના હું કાલે પણ ઓર્ડર કરું અને આ બધું હમણાં એમેઝોન પર જે સેલ ચાલે છે એમાંથી તમે કઈ ઓર્ડર કર્યું
ના અરાં સુધી તો કઈ નહી
ઓકે એટલે તમને ઇન્ટરેસ્ટ નથી ને આ બધી વસ્તુમાં એમ પણ
ના
એ સારું છે કે તમે ઓનલાઈન શોપિંગ નથી કરવા બહુ સારું
હમ હ બો પ ખાવાવામાં શું ખાતું આજ
આજે તો અમારા ત્યાં મારા મમ્મી એ સાંજે રસમ વડા બનાવ્યા અડદદાળ અને અડદાળમાં મેંદુવાળા જેવા ભાજીયા બનાવવાના અને સાંભાર જેવો રસમ હોય એ વધારે પતલું હોય સાંભર આમ થોડું તીક હોય
હમ
આ વસ્તુ ટેસ્ટ બહ ફઇન ફ્લેવરફુલ વસ્તુ હતી સાંભાર પણ બહ ફાઈન આજ નવી વેરાયટી ટ્રાય કરી અને સવારે આજે અમારા ત્યાં મહેમાન હતા હ એટલે મારા ભાભી એ દમ આલુ બનાવ્યા હતા તંદુરી રોટી બનાવી હતી દાલ ફ્રાય જીરા રઈ
અચ્છા
એનું સવારે પંજાબી ખાધું સાંજે સાઉથ ઇન્ડિયન ખાધું એટલે આજે આખા દિવસ ખાલી હવી જ ખાધું છે
કાલે
આટલું ખાઈ લો તમે કાલે જુઓ અમારે ત શનિવાર આખો દિવસ અમે લોકો ભડ નું ખાધું રાતના પાઉભાજી ખાવ અને આજે સવાર થી પંજાબી સાઉથ ઇન્ડિયન હવે કાલે ખીચડીનોો જ વારો છે
હમ બરાબર
ચ તો તમે શું ખાધું આજે
નથી મતલબ આટો લાટ લઇટ ખતો
ના ભાઈ આજે મે ઉલગન સવારે સમોસો પણ ખાધું રવા ઈટલી પણ ખાધી
હમ્મ
આજ ન દિવસ તો બહ હેક્ટિક થઇ ગયો ખાવા પીવાવામાં બોલો બીજું કઈ નવી વેરાઈટી ટ્રાય કરી તમે હમણાં
હમણાં તો નથી ક રહી
તમને કુકિંગમાં ઇન્ટરેસ્ટ છે કે નથી
જિમ હ
તમે સાંભળ્યું તું વચ્ચે તમે અડદ ની દાળ બહુ ફાાઈન બનાવો મને એની રેસીપી જણાવો ને મારા હસબન્ડને પણ ગમે છે પણ મને બનાવું તો આવડતી નથી
કહે ના તે કે અરડ દાળ છે ને
હા
એને ભીગાડીને રાખવાનું
હા
સવારે સાંચીને પ્રેશર કુક કરવાનું એમાં છે મે ટમેટા હલ્દી અને નમક ના સાથે પ્રેશર કુક કરવાનું
ઓકે
અને પછી વગાર કરી દેવાનું વગારમાં હિંગ જીરા મરચા લાલ મરચા એનું વગાર કરવાનું અને ગરમ સળો અને ધનિયા
ઓકે
અને છે ને બોઈલ કરવા
ઓ તમે આમાં આદુ લસન કઈ નઈ નાખો
ના ના
ઓકે કારણ કે મે જનરલી સાંભળું છે કે લોકો અદરક નાખે આમાં
હમ્મ તો નથી નાખતી
ઓ તો પણ તમારા ઘરમાં બધાના ભાવે એકદમ સિમ્પલ રેસિપી પ છે તો લીમડી કઢી પત્તા
હા કડી પત્તા પણ નાખ વા નુંને બોયલ માં નાખ વાનું
ઓકે
હમ્મ
અને મીઠું
હા
સોલ્ટ
હા સોલ્ટ તો કીધું ને હુ પ્રેેશર કુકમાં ના ખાવા
અચ્છા અચ્છા સોરી મે નહીં સાંભળ્યું એટલે ચાલ આગળ તે તમારી રેસીપી થી પણ અડદ ને દાળ બનાવીને જોઓ કેવી લાગે છે
હમ્મ
કારણ કે મને છે ને આવી બધી દેશી રેસીપી આવડતી નથી
અચ્છા
એટલા માટે હવે હું મને એને બધી વસ્તુ ટ્રાય કર જેમ કે વરસાદ ની સિઝન ચાલુ થઈ છે તો ઘરમાં ચાર ચાર વાર રસોઈ બનાવે બધાને ભૂ વધારે લાગે ઠંડી માં તો હવે બધી નવી નવી નવી વાનગીઓ બનાવી છે
હમ તો તો માર તમારે કઈ નવી રેસીપી ટ્રાય કરી
મેં છે ને હમણાં ઓડું કર્યું તું કોફતા કડી બનાવીવી હતી બહુજ યમી લાગે એ મસ્તુ પંજાબી કોફતા કડી એમાં દૂધી હોય ને આપડી દૂધી ને અ ગ્રેટ કરવાનું એના અંદર દ ચોખા નો લોટ અને બધું થોડું મસાલા નાખી ને એના પકોડા જેવા બનાવાના ભ જી જેવા તડવાના
હમ
પ જી થોડું દહી લેવા દહી ની ક્વન્ટિટી વધારે જોઈએ દહી એમાં ચણા નો લોટ નાખીને બધું સોલ્ટ હળદર પછી એ થોડું અ આ સોલ્ટ હલ્દી એ બધું નાખીને છે ને એનું બેટર બનાવાનું પછી આ જે હું તમને કડી કું છું ને સરસો ના તેલમાં બનાવવાનું હોય સરસો નો તેલ મૂકો એમાં છે ને લાંબા અને પતલા કટ કરેલા કાંદા આદુ અને લસણની પેસ્ટ હરી મરચા ની પેસ્ટ અને છે ને વરિયાળ થોડા આખા ધાણા એ બધું નાખીને એને ફ્રાય કરવાનું જય્યારે એમાંથી ઓઈલ સેપરેટ થવા લાગે તો આપણે જે દહીનું બેટર બનાવ્યું હતું ને એમાં નાખી દેવાનું
અચ્છા
પછી એને ઉકડવા દેવાનું પછી સોલ્ટ એ તમારા ટેસ્ટ અકોર્ડિંગ તીખુંને સોલટ નાખવાનું એમાં એ કવા દો અને એના પછી તમને લાગે કે ઠીક થઈ ગયું છે સારી રીતે તો ઓ દુધીના જે આપણે કોફતા બનાવ્યા ને એ નાખી ને એક બે બોઇલ લેવાનું અને એ વસ્તુ તમે નોર્મલ સ્ટીમ રાઈસ જોડે ખાઓ તમે આ વસ્તુ મસ્ત કડક રોટલી જોડે ખાવઓ બધા જોડે બહુ ફાાઈન લાગે એટલે આ કળનને અલ્ટિમેટ બને પંજાબી કોફતા તડીી કેવાયાને સબ્જી નું પણ કામ કરી દે અને કઈ હું કઈ કામ કર બહ ફાઇન બને આ વ
હ ટ્રાય કરે છે એ બ
નઈ નઈ કરજો અને ક્યાંય પણ અટકો તો બિંદાસ મને પૂછજો બહ યમી બને આ વસ ચાલો તમારા જોુ આજે બધી વાનગીઓ શેર કરીને બહુ ગય આપે ફરી કોઈ દિવસ વાત કરશું
છી છે